હલો. હેલો કેમ છો.
બસ બસ મજામાં તમે બોલો.
બસ કેવું ચાલે શાંતિ છે જીવનમાં.
હવ હવ શાંતિ છે અ હતા. તો
સરસ. કઈ નહી આ બેસ બેઠી હતી. આપડા કોલેજ ના દિવસ તો યાદ આ
આહા કોલેજમાં તો મજા કરી હતી ને આપડે
હા કેમ કે મારી બેન આઈ પેલી ડિગ્રી મળી ને લોકોને તો ખુશ હતી અને તમને કહ તો મારી બેન છે ને બહ શરમી લઈ છે એમ
ઓહ
તું બોલ નહી
બરાબર
હા એટલે આમ સ્ટેજ ફિયર બહુ છે એને
ઓ એ તો એટલા માટે ને કે આપણે શાળાઓમાં છે ને નાનપણ છોકરાઓને ખાલી ભણવાનું ભણવાનું ભણવાનું એવું જ હોય છે
હા તમને શું લાગે આધુનિક દુનિયામાં ખાલી ડિગ્રી છે કામ ચાલી જાય
બિલકુલ નહી અને અત્યારનો સમય તો એવો થઈ ગયો છે કે પેલા એવું હતું કે આપણે કોઈ જાણીતું કોઈ જોબમાં હોય તો જોબ મળી જતી હતી કોઈ રેફરન્સ થી જોબ મળી જરૂરી કે પછી થોડા સારા ટકા આયા તો જોબ મળી જતી હતી મેરિટ ઉપર પણ હમણાં ઇન્ટરવ્યુઅર્સ જે હોય છે ને એ સામાન્ય પ્રશ્નો વધારે પૂછે છે પર્સનાલિટી બેઝ પ્રશ્નો વધારે પૂછે છે અને હવે તો કમ્યુનિકેશન સ્કિલ સોફ્ટ સ્કિિલ્સ ગ્રુપ વોક ગ્રુપમાં જે ભણવું હમ પછી તમારે કોઈ ટેલેન્ટ હોય તમારા બીજા કોઈ કે ડ્રોઈંગ છે ડાન્સિંગ છે સિંગિંગ છે ગ્રાફિક ડિઝાઇનિંગ છે આ બધું જે છે બહુ મહત્વનું થઈ ગયું છે અત્યારે ખાલી ચો પડ્યું જ્ઞાન નહી એમ
હા એમ કે કઈ કરવા માટે આપણે કૌશલ્ય વિકાસ ની પણ આમ જરૂર પડે
હા હા એ તો સીધી વસ્તુ છે ને માન લો કે મારા અ સો માંથી નવ્વાણું માર્ક્સ આવતા હોય પણ પછી મને એવું કે કે અ મને એવું જ કહી દે કે તું જે શબ્દ ટુ વ્લ પર ભણું છું એના વિશેે ચાર શબ્દો બો દે સ્ટ ઉપ આવીને અને હું નથી બોલી શકતો એવું તો પછી ના
હા એના માટે આપણામાં સોફ્ટ સ્કીલ પણ આમ હોવી જોઈએ
હ અને કુશળતાઓ ઘણી બધી પ્રકારની આવે અમુક કુશળતાઓ હોય જે આપણને રોજિંદા જીવનમાં લોકો સાથે હળવા મળવામાં લોકોને હેન્ડલ કરવામાં અ કામ લાગે અમુકુશળતાથી આપડે પૈસા કમાઈ શકીએ કે
હા સોફ્ટ સ્કૂલમાં એવું જોય આમ ટાઈમ મેનેજમેન્ટ ટીમવર્ક ને પ્રોબ્લેમને તમે કેવી રીતે આમ સોલ્વ કરી શકો છો થોડા સમયમાં એની ક્ષમતા કેવી છે એ બધું આમ શીખવાડે
એને ક્રિટિકલ થિંકિંગ કહેવાય
ભરાઈ જઈએ અચાનક મુશ્કેલીમાં તેમાંથી કઈ રીતે આપડણે બહાર આવી શકીએ તે નીકળવા માટે માટે પણ એક આમ ટેલેન્ટ જોઈએ આપણા માટે
હા પ્રોબ્લેમ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કલ
હા અને સ્કીલ્સ કેવું આપણેે આમ કોન્ફિડન્ટ વધારે આપણામાં
અ હા હ એ તો શું હોય કે મને એટલો ખ્યાલ આ આવી જાય કે આ વસ્તુ મને આવડે છે તો મારામાં આપો આત્મવિશ્વાસ આવી જાય
હા કેમકે અમારે ત્યાં વાયવાને પ્રેઝન્ટેશન દેવાનું આવે ને કોલેજમાં પણ જયારે દેવાનું થાયને આમ બોલી ના શકે અમુક બાળકો પણ આમ જેનામાં બોલવાની આવડત હોય ને એક સ્કીિલ હોય ને બોલો અને તો તે આમ સારી રીતે બોલી શકે અને પોતાના ટોપિકને સારી રીતે સમજાઈ શકે. એક્સપ્લેન કરવાની આમ સારી સ્કીલ હોય. મે આજના ડિજિટલ જમાનામાં પણ નવી નવી ટેકનોલોજીઓ જડ તે વિકસિત થઈ રહી છે. તેથી ઝડપથી શીખવું પણ આપણા માટે જરૂરી છે. અને આમ કેવું અમુક બાળકોમાં પછી એવી પણ સ્કીિલ હોય છે, કે કોઈ વસ્તુ એ લોકો ઝડપથી શીખી જાય. ખાલી થોડોક સા ટાઈમ જુવે પછી એ લોકોને આમ આવડત આપો-આપ આવી જાય
હા
હા એટલે આપડે પેલા હતા ને શકુંંતલા દેવી એમનામાંેલી મેથેામેટિક્સ માટે નિયમ
હા હા હા હા એમને તો ક્યુમન કેલ્ક્યુલેટર કહેવામાં આવત હતું.
એટલે એમ કેવી આવડત હતી.
હા અ એમને કેવું હતું કે એ જે છે ને એ એક બાજુ જે માણસો કેલ્ક્યુલેટર લઈને બેસતા હતા અને એક બાજુ માણસો એમને પેલું આંકડા આપતા હતા. અને એું ન ખાલી સરવાળો બાદ બાકી મોટા મોટા આંકડાના ગુણાકાર આપતા હતા. ચાર ચાર પાંચ પાંચ આંકડાના અને એનામાં એટલી કુશળતા હતી કે એ ખાલી એક બાજુ થી માંડીને બીજી બાજુ નો જવાબ નહી ઊંધો પણ જવાબ બોલી શકતી હતી.
ઓહ,
અને પછી એવા ખાલી ગુણાકાર ભાગાકારના સવાલના જવાબ નથી આપી શકતી એ એવા પણ સવાલના જવાબ આપી શકતી હતી કે ફોર ઉદાહરણ તરીકે એને એક જણે સવાલ પૂછ્યો હતો કે મારો ફ્રેન્ડ આજે કંપનીમાં કામ કરે છે એની સેલેરી જો એક પર્સ થી વધે તો દસ વર્ષે એની સેલેરીમાં કેટલો વધારો થયો હશે. કે આટલા રૂપીસ વધે તો કેટલો વધે વધારો થયો હશે
હા હા આજના જમાનામાં તો, હાલો
હા હા સંભળાય સંભળાય છે.
આજના જમાનામાં તો હવે આપડે તો એટલું બધું આમ કરી ના શકીએ. નોર્મલ હ્યુમ તે એટલું બધું આમ કેલ્ક્યુલેશન કરી ના શકે. અને આમ હા. એમનામાં એવી સ્કીલ હતી. એક ટાઈપની એટલે આમ સારું અને હાલ બી એક છોકરી છે ને એક મનની વાત જાણી લે છે. નામ તો મને યાદ નહી, હા સુહાની એનામાં પણ આમ ઘણી આમ આવડત છે.
એ છે ને મેં કાલે જ મોબાઈલમાં સર્ચ માર્યું હતું. કે આપડે મા આઇન્ડ્રેડ કેવી રીતના કરી શકીએ હા. તો હા માઇન્ડ રીડિંગ માટે તો એ મા એવું હતું કે પેલ્લા તો પેલ્લું લેસન મતલબ મને પણ ઘણો શોખ છે શીખવાનો. એ કારણ કે આપનેવ થું થારુ કે. જાણી લે છે. તો મેં સર્ચ મારી. તો યુટ્યુબ પર વિડીયો આવ્યો હતો એમાં જોયું હતું પહેલો વિડીયો જે જોયુ ત એમાં એવું હતું કે તમારા મોઢા પર અમુક લાઈન્સ હોય. તો સૌથી પહેલા તો એ લાઈન્સ અ ને તમે જુઓ ને તો તમને અમુક વ્યક્તિને અમુક કેરેક્ટરિસ્ટિક સમજાય. મતલબ એ લાઈઇન્સ બહુ અડલ્ટમાં હોય નાના લોકોનામાં ના હોય. તો આપડા આ કો નીચે જે લાઈન હોયને જે આમ જાય. જો એ લાઈન કોઈનામાં હોય ને તો એનો મતલબ એ છે કે એ વ્યક્તિની જિંદગીમાં કોઈ એક સારો વ્યક્તિ હતો યા તો વખત હતો જે ગતો રહ્યો છે અને જેના લીધે એને બહુ દુઃખ પોહોંચ્યું હતું એમ.
અચ્છા.
હા પછી માથાની સાઈડ બાજુમાં થોડી લાઈન હોય એનો મતલબ કે બહુ જીદીલો માણસ છે.
ઓ હો હો હો.
પછી આપડા હોઠ ઉપર જો થોડી લાઈનિંગ હોય આમ સીધી તો એનો મતલબ એ છે કે માણસ બહુ રમૂજી માણસ છે.
હમ
હા તો આવું આવું મને બો આમ જયારેને જોવું ને ચંબુ લાગતો હતો. એટલે એ જોવા તો દે કે શું છ. એમ. તો આવી કળા કોઈનામાં હોવી એટલે એમ
પણ આમ કેવી રીતે કોઈ જાણી શકે કે એના મનમાં શું વિચારશે કઈ જગ્યા એ ગયો હશે ફરવા કઈ મેજ વિચારી હશે ગૂગલ માંથી એ ફાાઈન્ડ કરેને આપ એટલે આમ ઘણી સારી આવડત. કેવાય એનામાં.
હા અને અને એવું એવું કે કે તમે તમારા ફ્રેન્ડનું નામ વિચારો. તો આપ જો પેલા અટક બોલ દઈએે ને. તો પણ એને સમજણ પડી જાય કે છે ને અ અમે તમે અટક પહેલા બોલ્યા સ્વ એયમ
હા એ પણ અમે સારી આવડત છે એનામાં. નામ પણ સ્કીલડેવ ડેપમેન્ટ છે ને આપણને ઘણું જીવનમાં કામ લાગે. આજના યુવાનો પણ દેશની પ્રગતિમાં ઘણો મોટો ભાગ ભજવે.
હા હા અને યુટ્યુબ ચેનલ બનાવી શકે ને કેટલા લાખો નથી કમાતા.
હા.
કોઈ પણ સ્કીલ હોય. સ્ટેન્ડઅપ કોમેડીમાં લોકો કેટલા લોકો કમાય છે.
હા એ પણ એક એક આવડત છે નોર્મલ પીપલ હોય ને એ કોઈ એવી રીતે આમ સ્ટેન્ડઅપ કોમેડી આમ નહીં કરી શકતું હોય. પણ અમુક પર્સન હશે ને આવડત હશે એમનામાં અને અમુક મને તો એવી આવડત હશે ને કે ઇન્સ્ટન્ટ તમને રોસ્ટ કરી દેશે. એટલે આપડે ખાલી જસ્ટ થોડુંક કીધું જ છે ત્યાં તો આપડે આમ રોસ્ટ થઈ ગયા એટલું કે એવું માઇન્ડ ચાલતું હશે કે બધી એમ વાત યાદ રતી હશે
અને એ પણ જવાબ એવા આપે ને કે આપડે પછી સામે આપ આપવા માટે જવાબ પણ ના હોય એવા.
ના હોય બોલવા માટે કઈ રહ્યું જ ના હોય આપણી સામે.
હા.
હા. એટલે આમ સારું કેવાય.
હા એજ ને. અને આ ભણવા આપડામાં કેવું છે ખાસ કરીને ભારતમાં કે બાળકોને નગરું અ એક રિઝલ્ટ ના આધાર પર જ લોકો બહ આમ જજ કરી લેતા હોય છે તો બાળકો એને પરત ધ્યાન આપે છે એમને સામાર રસ છે સૂપ કરવું છે આવી બધી કળાઓ છે એમનામાં કે નહી
હા
એ બધું
વિદ્યાર્થીઓ માટે પણ આમ સ્કીિલ ડેવલપમેન્ટને ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તેમને પણ ભવિષ્યમાં સારી કિર્દી કારકિર્દી બનાવવા માટે તૈયાર કરે છે
હા
માટે ટ્રેનિંગ વર્ સોપ સેમિનાર બુક રીડિંગ અને પ્રેક્ટિકલ અનુભવ પણ ખૂબ ઉપયોગી છે
હા
એટલે અમુક વાર કેવું કોલેજોમાંને ત્યાં એવી રીતે આમ સ્કીિલ ડેવલપમેન્ટ માટે પ્રોગ્રામ રાખે જ છે
હા હા એ તો અમારા કોલેજમાં પણ આખો કોર્સ ચાલતો હતો તો
હા એજ ને એટલે આમ સારી બાબત કેહેવાય જો કોઈનામાં એવી સ્કીિલ હોય તો અને આપડે વિદ્યાર્થીઓમાં આવી રીતે તે પ્રોગ્રામ કરીને પણ કરાવડાયએ તો સારું રે એમના ભવિષ્ય માટે પણ હા સારું સારું ચલો હા વાતો તો ચાલતી રેશે મૂક હા